હાલો
અવાજ આવે છે મારો
અવાજ સંભળાય છે મારો હલો
હા આવે છે આવે છે તમારે
તમારો જ ધથીીમો આવે છે
ધીમો આવે છે મારો અવાજ હલો
હા બે આવ છે બોલો કેમનું તમે મજામાં
હા બોલોલો હલો
હા કેમ છ તમે મજામાં
બસ મજામાં તમે કેમ નાખો
તો આજે એક તમામ રસપ્રદ વિષય મળેલો વાત કરવાનો છે જે પૂર્વ ભારતના ભરા આ વિસ્તાર નો ખોરાક આમ ખુબ જ અલગ હોય છે આપડે આજે એ વિષ પર વાત કરીએ
હા આ તો ખુબ જ સુંદર વિષય છે ને કે પૂર્વ ભારતમાં ઘણા રાજ્યો આવે છે અને
દરેક રાજ્યની પોતાની અલગ જ આમ ભોજન પદ્ધતિ હોય છે હા
બિલકુલ બિલકુલ અને પૂર્વ ભારતમાં મુખ્ય રીતે પશ્ચિમ બંગાલ ઓડિશસા બિહાર ઝારખંડ અને કેટલાક બીજા વિસ્તારનો સમાવેશ થાય છે
બિલકુલ અને આ બધા રાજ્યોમાં છે ને ખોરાક પ્રકૃતિ અને હવા ન અને ખેતી ઉપર છે ને આધાર રાખે છે
એકદમ પણમ સાચી વાત છે. અને આ વિસ્તારમાં ચો અને ઉત્પાદન ઘણું થાય છે. એટલે ઘણા ભોજનમાં ચોખખાનોો ઉપયોગ પણમ વધારે જોવા મળે છે. એ
હા ચોખા સાથે દાળ શાક અને કેહેવાય ને કે ઘણી જગ્યાએ જોવા મળે છે. આ બે વસ્તુ તો
બિલકુલ બિલકુલ અને ત્યાં તમે જુઓ કે ખરા ફક્ત પેટ ભરવા માટે નથી એ સંસ્કૃતિ અને પરંપરા પણ બતાવતા હોય છે
બિલકુલ સાચો વિચારો ભોજન થી છે ને લોકો ઈવન પદ્ધતિ વિશે પણ આમ ઘણું જાણવા મળે છે હું તમને
ખરેખર એમાં તમે જુઓ કે પશ્ચિમ બંગાળમાં મછલીનું એકદમ આ સ્થાન છે
અને સાથે સાથે તો મીઠાઈ પણ આમ ખૂબ જ પ્રસિદ્ધ છે, ને ત્યાંની તો
ત સાચી વાત છે, ત મારી મે ત્યાં દૂધ માંથી બનાવની નાણી મૂઠાઈઓ લોકોને બહુ ગમતી હોય છે.
હા, જેમ કે રસગુલ્લા પછી સંદેશ અને બીજી ઘણી મીઠાઈ ત્યાંની ઓળખ બની ગઈ છે.
બિકુલ બિકુલ અને છે મા ભાઈદાર મજા ને જીરું અને બીજા મસાલામાં સાંતુલન એકદમ ઉપયોગી બનતું હોય છે.
હા, એટલે જ ને બહુ તીખું પણ નથી અને બહુ ફીકવું પણ નથી. સ્વાદ ને મહત્વ આપવામાં આવે છે.
અરેક તો એકદમ સાચી વાત છે, ને એમાં તમે જોયું એ ઓડિસ્શસા ન ભોજન પણ ખુબ જ સરળ અને સ્વાદિષ્ટ હોય છે. એકદમ
અને ત્યાં ચોખા સાથે છે ને દાળ અને શાક ઘણું ખાવામાં આવે છે.
અને તમે જોુ કે કેટલાક ભોજન મંદિરો સાથે પણ એકદમ જોડાય લા છે.
હા, અને મંદિરમાં આ બનતું ભોજન ઘણી રીતે પવિત્ર મનાવવામાં આવે છે.
બિલકુલ બિલકુલ અને અનુભવ વિ બનાવવાની રીત પણ એકદમ વર્થોથી ચાલતી આવી હોય. એ એકદમ પ્રાચીન અને એકદમ સારી રીત છે, બનાવવાની
બિલકુલ અને ઘરમાં જે મોટા લોકો હોય છે. તે નાના લોકોને છે ને આ બધું પરંપરા ને આ બધું શીખવાડે બી છે. હ
બિલકુલ બિલકુલ સાચી વાત છે, જેમકે તમે જોયું હશે કે બિહારમાં લીટી ચોખા બહુ પ્રસિદ્ધ છે.
બિલકુલ તમારી સાચી વાત છે, અને કેવાય ને કે તેમાં લોટ સત્તુ અને શાક નો સરસ મિલ પણ જોવા મળે છે.
બિકુલ બિકુલ અમ સત્તુ એક ઋષભ અને અધર એકદમમ ત્યાં માનવામાં આવે છે.
એમાંથી તો ઘણી વસ્તુ બનાવી પણ શકાય છે.
બિલકુલ બિલકુલ અને તમે જો કે બિહારમાં દાન નો ઉપયોગ પણ આમ ઘણો થતો હોય છે.
દાળસ સાથે ચોખા અથવા રોટલી પણ લેવામાં આવે છે.
બિલકુલ અને અત્યાં તમે આમ જુ કે ઝલપણમાં જંગલ અને ખેતીલી ગમને નો પ્રભાવ આમ સરખુ જ જોવા મળે છે.
એટલે જ ને ત્યાં છે, ને શાકભાજી અને અનાજનું પણ મહત્વ ઘણું છે.
એકદમ સાચી વાત છે. તમારીને કેટલાક લોકો મકાઈ અને બાજરી નુ પણ ઉપયોગ એમ બહુ કરતા હોય છે.
અને આથી છે ને ભોજન પોષક પણ આમ બને છે.
ખરેખર એતો ખુબજ બરોબરો છે એ પૂર્વ ભારતમાં ઋતુ ઓ પ્રમાણે ભોજન પર બદલાતું હોય છે. અલગ અલગ ટાઈમ
બિલકુલ અને ઉનાળામાં છે ને હલકું ભોજન અને શિયાળામાં ગરમ ભોજન ભોજન લેવામાં આવે છે
અને ત્યાં તમે જોયું કે વરસાદની ઋતુમાં તાજા શાકભાજી નું મહત્વ બહુ વધી જાય છે એટલે
બિલકુલ અને આ રીતે છે ને પ્રકૃતિ સાથે ભોજન નો સંબંધ જોવામાં મળે છે
બિલકુલ બિલકુલ નહી ત્યાં તમે જોઓ કે કેટલાક ભોજન ત્યવાાર સાથે પણ બહુ જોડાયેલા હોય છે
બિલકુલ અને દરેક તહેવારમાં અલગ અલગ વાનગીઓ બનાવવાની પરંપરા પણ હોય હો છે
કોઈ એક પણ સાચી વાત છે તમા રી અને મકર સંક્રાંતિ દ્વારા એકદમ ખાસ માનગીતે બનાવવામાં આવી છે
એજ અને તહેવારમાંછે અને મીઠાઈ અને પારંપરિક ભોજન બનાવાની રીત ઘણી જૂની છે
ઘરે ઘરે બહુ બરોબર છે અને ત્યાં ભૂય છે ને બનાવવામાં પણ ઘરેલુ મસાલાનો ઉપયોગ ત્યા બહુ કરતા હોય છે
એજ અને તાજા મસાલો થી ભોજન નો સ્વાદ છે ને વધી જાય છે છે
એવો સાચી વાત છે ને પૂર્વ ભારતમાં શાકભાજીની પણ ઘણી આમ વિવિધતા જોવા મળે આપણે
બિલકુલ અને દરેક મોસમમાં છે ને અલગ અલગ શાક નો ઉપયોગ પણ થાય છે
અને જેમકે તમે જોયું કે ખોરાકમાં પોષણ પણ એટલું જ જરૂરી છે જે તો સ્વાદ જરૂરી છે
હ એટલે દાળ અને શાક અનાજ અને ફળ બધું જ ને સંતુલુત રાખવામાં આવે છે
બિલકુલ બિલકુલ અને આ વિસ્તારમાં ભોજનમાં એકદમ સરળતા સાથે આમ પોસણ બી બહુ જ જોવા મળે છે
અને આ કારણે છે ને પૂર્વ ભારતનો ખોરાક દેશભરમાં અલગ ઓરખાણ ધરાવે છે
ખરેખર અને એમાં અહયા ના ભોજનમાં છે ને પ્રકૃતિનો અસર એકદમ સ્પષ્ટ દેખાઈ આવે છે આપણે
બિલકુલ અને આજ વસ્તુ છે ને તેને બીજા વિસ્તાર થી અલગ બનાવે છે
બિલકુલ બિલકુલ ના ભોજન સાથે મહેમાન નું સ્વાગત કરવાની પણ એની પરંપરા ઘણી સારી આમ માનવામાં આવે છે
એ છો અને પ્રેમથી પીરસેલું ભોજન હંમેશા યાદગાર બની જાય છે
એકદમ એકદમ સાચી વાત છે ને અત્યાર સુધી પૂર્વ ભારતમાં મુખ્ય ખોરાક રશે જે આપણે વાત કરી એ બહ એમનો ખોરાક બહ એકદમ પારંપરિક અને બહ સ્વાદિષ્ટ હોય છે
બિલકુલ સાચી વાત છે ને અને કેહેવાય છે ને કે પશ્ચિમ બંગાલમાં છે ને ભાત અને માછલીનુંું આમ કેવા ને જોણન ઘણું જાણીતું છે હ
બિકુલ બિલકુલ અરે ર તેં ચોખાનો બહુ જ ઉપયોગ થાય છે ને ત્યાંની મીઠાઈ પણ એકદમ સ્વાદિષ્ટ અને ને ખુબ સારી હોય છે.
બિલકુલ અને કેવા છે ને કે ત્યાં તો આ સૌના તો આમ કેવાય કે સરસો ના તેલનો ઉપયોગ પણ આમ બઉ વધુથ થાય છે.
બિલકુલ બિલકુલ નહી એકદમ પારંપરિક રીત જે લોકોને જે બનાવવામાં આવે તે ખોવારા ની ખુબ જ સરસ છે અને ને ત્યાં બહુ સ્વાદિષ્ટ હોય છે.
અને એટલે તો કે છે કે ભોજનમાં છે ને સુગંધ પણ એટલી જ મહત્વની આમ ગણ ણાએ છે હો.
બિલકુલ એને ત્યાંનું ભોજન એકદમ આમ સુગંધિત અને બહુ સ્વાદિષ્ટ હોય છે ને ત્યાંના અલગ અલગ એકદમ પારંપરિક રીતે બનાયલા હોય છે. તો આ વિષય પર જે આપણે વાત કરી એ પૂર્વ ભારત ભારત એમસ વાત કરીને મને ખુબ જ આનંદ થયો હતો.
મને પણ ખુબ જ આનંદ થયો તો.
બિલકુલ બિલકુલ તો આગળ આપણે નવા વિષય સાથે વાત કરીશું.
હા, ચોક્કસ આપડ ફરી ક્યારેક આપડે આ વિષય પર કે બીજા કોઈક વિષય પર વાત કરીશું, મલીએ.
હા, ચલો મલી